તો.
ને બેઠા રોડ ઉપર અલ હતો.
આ વરસાદ ને એવું હોય એટલે આપડે ચોમાસામાં ફરવાદવાનું ચોક કરો ને.
ણ કવાળ સાઈડ જ પાટણ પલા ડાયનાસોર ને બધે.
તમે યાર તમે આ સાઈડ આવો અમદાવાદ રોન ખોટી ખાલી આટ આવ કરતો પાટણ સાઈડ.
તમે ગોઠો એવો હું તરત આવું અમદાદનગર કાલો.
હા તમે આવ આપડે રોણકી વબ ફરતા આવીએ ડાયનોસોર લેબ છે અમાર. પછ અસ્ત્રલિન તળાવ છે બધું છે અમારે ત.
તો રોણકીવામની થોડી માહિતીાલ કે.
આપડે રણ કવા એમાં એવું તમને ખબર છે.
હમ.
એ અગિયારમી સદી બનેલી હે.
અગિયારમીમાં હા.
તે સોલંકી ના આપણેે વંશના જે રાજા હતા ને ભીમદેવ. પ્રથમ ની યાદમાં તેમના બનવામાં આવી હતી. તેમની પત્ની રાણી ઉદમતી દ્વારા બનાવવામાંયલી.
હમ.
રાનકી વાવમાં આપડ આમ ઘણવા જઈએ ને તો. ચૌદ મીટર લોબી છે હા ચોસઠ મીટર. અને વીસ મીટર પોળી છે.
વીસ મિટ પોડીિયા.
હ. અને સત્તર મીટર ઊંડી છે.
હમ વસ્તી તો બહ આપતી હશે ની એ.
વસ્તી યાર આપડે ફોરેનની ફરવા આવીઈએ.
પ ન ન.
હા.
ની. ટિકટ જેટલી લેતા હશે એ બહાર.
ટિકટ આપડે જયા નહ એક દન એટલે ખબર ન જનપણમાં જલો હાર.
હમ છેલ્લી લીધી હશે આમ.
એવી હવે ખબર ના હોય ને આપણેે્યાનપુણમાં જઓ એટલે. હ નું કરે બધા કરના.
પ શું નને કર મજામે બધે તમારું ઘર હ.
આમાર તો એ ચુખ શંતિ હ બજા.
હમ.
આપણેે ફેમિલી હંગા જ જઈશું.
ફેમિલી નંગત જવું એ હમ ચલે.
આપડે તમે જોઈએ છીએ આપડે જે સોની નોટા આવે છે. તેના પર ફોટો છે.
ફોટો હા હ જ સ જ ને.
અમારી પાટણની પ્રખ્યાત છે રાણખ બાાવુ.
હમ.
તમે એક દાડો આવી આપડે જઈએ બધા ભેગા થઈ ને.
હમ.
અને એઈ બાજુ આપડે અમારે ત્યાં એક. ફૂડ છે આપડે આ આરી લીલી કચોરી. લીલવા કચોરી એ બહુ ફેમસ.
દળ આવેવે એ સ સાઇડ આવીને.
હા એ સાઈડ જોડે જ આવ્યું.
હમ.
હમ
ને પેલું રાતે એક રાતનું ભૂતેવું બનાયલું હોય.
તો આપડણે દરવાજા વું બનાવ્યું તું.
એક રાત ન બનાવેલું એમ-
હા એક રાત ન બનાયલું-
તો આમ તો કેટલો ફૂત હશે-
સતીમા નું મંદિર છે તે્યા આપણે દરવાજો છે.
હમ -
બઉુ ફરવા લાયક જગ્યા આપડ પાટણમાં કોઈ કમી નહિ. હા તેની દરવાજા કે ની માં બેઠા આપડે
હમ
હમ હમ અને આપણે ત્યાં ડાયનોસોરની લેબ છે બધું આમ તમે જોુઓ તો સાયન્સનું એલું
હમ
એ બધું જબર હ તમે એક વાર એકદન આવે એટલે જોઈ જાજો
હું હું ખેતીમાં આવી હ- કપા વરસાદ વરસાદ આવે- નય આવતો-
એકદન આવ તનો આવયો ને હેજી-
એકદા ના આવ હોય તો અમદાવાદમાં તો બે ત થ દાડે પડે-
યાર અમદાવાદ ની વાત થાય-
ને એવું કશું બગડ્યું કે નહી-
બગારવાનું તો કોઈ બગર તુ નહી માર-
નદીનનદિન શ્રેડાઇન ખાતરનાક ના કરવાનું.
આપડે વાવામાં હરાયેલી મોટી બહાર કાઢવી હતી જોયેલી છે.
શું
આજે વાવમાં હ આપડે આ રાણકી વાવ હે કે નહી. તેમાં આપણે આ-
શું એ -
વામ વામા હૈ ને એ વાવ હૈ આપડે-
હમ
તેમાંથી આપણેે માટીની- ઓગણીસો ને ઇઠ્યોતેર માં બનેલી આપણે-
આપ મે જો જીઓ ન હ પહેલી વાર જવાનું હ-
અને ત્યાં તો સુરંગ પણ છે.
હમ
હમમ અને શિલ્પ શિલ્પે છે.
હમ એટલું ખેતી નું સારું રાખજો તો સારો પાક મળે તમાને-
એતો અમે જોઈ તમારા નોકરી વાળાનું શું ટેન્શન. હમ
બીજું કરો કો.
કોઈ નઈ અતાર બાર આવ્યા તા ઘડીક હુએ.
ને ખોરાક બોરાક હારો રાખવાનો તો શરીર હારું રેહ.
યાર ખોરાક માં તો આપડે તો જ કેવું હોય ત મચીની ખબર રોટલો હોય ને મરસું હોય.
હમ્મ, તો ચીન બધું ખાતા હોય તો
એ તો ચિતત યાર વાત થ અમારે બેસો છે કની-
હમ-
તમારે દૂધ હોય તો લઈ જા ચીસે માર-
અમે તો વસો નહી રાખતા તે તો જો- જી તો લઈ જમક્ત આવું એટલે લઈ જઈશ.
અને આઈને લઈ જાજો એટલે તમારે એમ કે તમે થોડા તાજા માજા થો- સન શાંતિ હૈ ને ઓમ
હઓ શાંતિ જ છે.
અત્યારે શું કરો હો?
હોકો.
અત્યારે તમે શું કામ કરો હો?
અતારે તો કોઈ નહી આ આ ચોણા મારી એ જવું હું.
હમ્મ.
હમ્મ, કમ ની.
હાની કમની જો?
એ તાટપત્રી નહીં એનીં કંપની માં જઉં.
અમ્મ.
રસાદ પડે ને ફોન આવે ને ઈ એ કંપની જાઉં હું.
આપડે ત્યાં સરસ્વતીની નદી હૈ ને ઈ આપડે જઈશું.
હમ્મ, તો મંદિર ભલો નાપ નું રહી ગયું.
હા, ઈ આપડે ઈ જોડે આવી બધું મેલડી માનું મંદિર હે.
હમ્મ.
સરસ્વતી ની સદી આ સરસ્વતી જે નદી હે ને
આવું વરસાદનું તો દ્વાર દ્વારકા જવાનું ગોઠબું હે.
દવારકા નઈ આપણેે પેલા આપડા પાટણમાં ફરીએ કે યાર પાટણ ગમે તે જો આપડા ગુજરાતનું ગૌરવ કેવાય. હા, પહિ જાવાનું આપડે.
આવા આવા મોસમમાં મજા આઈ જાય ફરવાની. હમ્મ.
આપડે ત્યાં પાટણમાં બહુ ફરવાની જગ્યા છે.
બહુ છે ને ફરવાની જગ્યા છે પાટણ
તો ભી એક જનો ઓટો મારો એટલે તમને અનુભવ થઈ જાય.
હમ્મ
બીજું કો શાંતિ?
શાંતિ છે ગો, હઓ.
હા હારું અને બધા ઘરના અહ સુખ શાંતિ હે ને?
હઓ સુખ શાંતિ.
આપડે યાર રાનકી માં ફરવા જવું પડેશે. રાનકીવા બહુ બહુ ફેમસ છે.
જાવું જ પડશે ને કે. દો લે.
રાણકી વાવમાં તમે જુઓ ને
હમ્મ.
એ બઉ જૂની હ અગિયારમી સદી બનાયલી રી.
અજની દર્શન.
ઇ સોલંકી વંશ રાજા ભીમદેવ પ્રથમ માં આ તઈરા.
હમ.
અને એ એના પુત્ર એ એના પુત્ર જે હતા ને.
બીઝી જે જગ્યાએ જાવ કો?
આપડે એ આપડે તમે કીધી આપડે એઈ સહસ્ત્રલિંગ તળાવો.
હમ્મ.
પછી આપડે ભોલેનાથનું મંદિર સરસ્વતી નદી અહ રણકી વાવ
હા.
અને આપડે મેલડીમાને મંદિરે.
હમ્મ, પણ બેલ એ એય. ફરીને આવો પછી બે દાડા પછી દ્વારકા સાઈડ ગોઠવા ગીરનાર સાઈડ. ના ચાલે?
તો
ચાલે નહી દ્વારકા સાઈડ પછી જ ફરવા
દવારકા થાય થોડું મોડું જ એમ કે મારે કોમ બાપ પટી જાય મારે પાણી પીવા જવું ને?
હમ
મારે ખેતર માં પાણી પાવા જવે કે ના જોવે
ચોકને બેઠા હો ત નોકરી હો તોકણ
અતાર તો હજી અ રોડ ઉપર આવ્યા હતા ભાઈબંધ હતા એટલે અને જબુ ખાવા તો જબુ એ લઈ જજો
હા આવીશ એટલે લઈ જઈશ
તમે યાર એક વાટો મારો ખાલી અમાર ઘર તમે કેહ કે તમારું ગામડું જબર છે.
હમ ત્યા આવશો કોક દાડો
તમારા અમદાવાદમાં આપડે પેલું એક તળાવ એ કેયું તળાવ કયું તળાવ હોય અમદાવાદ માં?
અમદાવાદ ન કોકરિયા તળાવ હે
બીજું કોઈ ફરવાલાયક હશે ને એ જગ્યા!
ચેટલી એ જગ્યા એ ફરવાની તો
હમ તો આપડે આપડે આવી છું પણ હા રિવન ફ્રન્ટ યાર તમારે યાર જબર નરેન્દ્ર મોદીએ કર્યું
હમ.
તમારે રિવન ફ્રન્ટ જબર બનાયો અમારે ત્યાં બનાયો હોત તો સારું હતું.
હમ્મ એ નદી ને એટલે બનાવયો હોય.
હમ જી નદી હી એ
એ નદી એ સરસ્વતી આવે કે કઈ આવે ખબર નહિ
સાબરમતી કા છે ને!
સાબરમતી હમ
આપડે અમારે આવીશું પણ અમે શિયાળામાં આવીશું ફેમિલી સંગાથ. અને તમારો ભાય શું કરે છે કરણ?
કરણ તો અત્યારે નોકરી ગ્યો હે.
હમા જાય હે નોકરી?
એ તો પાટણ ફેક્ટરી હેને એમાં જાય.
એવું અમારે મારા ભાઈને લગાડવો તો.
તેને હું વાત કર્યો સાહેબ ને ક તો લ લગાવડશે.
હમ
હા તમે નોકરી કરો કે નહી?
યાર ખેતી નું નોકરી છે બધને કરવાની
પપ્પા તો કે અવે તણ વિઘા હે
તમા તો યાર વાત થાય તમા તો યાર જમીન ના તમે વેકી દો તો તમારા ઘણા પૈસા આવતા હશે.
એટલે અમદાવાદમાં અમે સિટીમાં નહી રહ્યા હતા થોડો સેતર જેવા ને અમારા
હમ
જમીન તો પણ ના વખાય કે આપડે ચેડે બધા હોય કોમ આવે કે!
હા હાચી વાત
તમે વેકી હું કોહોતે
અમારે પોચ વિઘા વેકી મારી.
વીગા તો શું કરશે છેલ્લા બધા
ખેડે હેને હજી જમીન
હા
હમ્મ હમ્મ
હમ્મ. શિયાળામા કઈ સાઈડ જાવું કો
આપડે શિયાળામાં બી અમદાવાદ આવીશું.
હમ્મ.
તે પછી આપડે જાશું ડાયરેક્ટ દ્વારકા
દ્વારકા
પછી ગોમતીઘાટ
શિયાળમાં દ્વારકા ના જવાય ચોમાસામાં જવાય દ્વારકા
ચોમાસામાં યાર દરિયો યાર હિલોળે ચડે ને.
તો મજા આય જાય કે
ના યાર હમણાં તમે સમાચાર નહી સાંભળ્યા એવુ લાગે.
હમ્મ.
કોક આપડે આપડે કોક હતું ને
રણુજા જાતા બહુ એક્સિડન્ટ થાય હો
રણુજા યાર જાવું પડે રાણુજા ત્યાર બા બાર બાર બીજ નો ધણી કેવાય એ સાઈડ જવું પડે.
પણ બઉ એક્સિડન્ટ થાય જાતા બધા દારૂ પીપી ન હાકે ને એટલે.
હમ્મ.
એવું બહુ થાય એટલે યુટ્યુબમાં ચેનલ
એ તો યાર આપડે લોસમાં જતુ રયુ આપડે મીડિયા પણ કે ના ગયા હોય
એવું કરવાનું કહો પાહાર નાખવા ને ચાલો કરો ફિર
હવે નવી આઈડી બનાવીએ એમાં નાખીશું.
નાખવાના ગમે તે કરીને કોઈક થાય તો સફળતા પડે તો.
હા તમારે કેવી સાચી વાત પણ યાર વ્યુજ બરોબર નહી આવતા.
વ્યુજતો આવે ફોમ તો જોઈે આપડા પાટણ મળી જાય ને થોડી મહેનત કરવાની
હા ફોમતાજીયાર અમારે બઉ ફેમસ આખા ગુજરાત માં પ્રસિદ્ધ છે.
હા હાતાર હાતરું ઠોકાય એના જોડે
હમ્મ.